હારું.
હા.
બોલો.
ઓલા ઓલા
શું કો બોલો હેડ
શું કેતા હતા હવે શું વાત કરીશું
શું કરવાની એમાં
હમ્મ હમ્મ.
નહી લો તો આજે અમે તો ગાડીઓ જોઈને જ ગોડા થઈ હું નહી લો તો
કઈ આગળ ગઈ એવું તો ત્યાં આગળ આખું બોડી બોડી બધું બધું બને ત્યાં આખી કમ્પ્લેન ગાડી તૈયાર થઈને જ નીકળે એવું
તૈયાર થઈ ને
એવું છે ત્યાંથી શોરૂમ એ આવે એવું ને
હા.
તો શ્યા કઈ ગાડી જોઈ કઈ જોયેલી
ટાટા શીયારા નેક્સોન
હ હા.
બધી બોલા જેગુવાર ટાટાની સફાઈ ટાટાની ડિફેન્ડર હા ડિફેન્ડર ટાટાની
ફોન તો ઉપર હા એવું
ચાલ
ડીફેન્ડર હોદે
હા, ડિફેન્ડર હોતા.
ના હોય. પણ એ તો ચાલને, તો જોઈત નઈ.
હ.
ને જેગવાર તો એ બધી. કઈ જાય બહાર મોકલો છે, ઇન્ડમ તો બધા જોઈ જ નહી. એવું હોય.
અહીંયા થી છે ને. અ આગર ટ્રેન ગાડી બાજુનું એક અલગ જ છે, એ બાજુ બધી મોકલે, એથી પછી બહાર જાય.
એવું. બરાબર, સારું કેવય એલા. વારા અહીં ઈન્ડિયામાં ના ચાલુ કરે, તરા ટાટા વાળા.
તો કયોજ ને.
કરતા હોય, તારાઓને.
કરવી છે, હમણાં હમણાં. ખબર પડી, અમે અમે તો વિચાર કરતા, જેગુવા ટાટા ની.
હા, ઓડી તે.
વાળી, કઈ મરસી ડીશ, સોરી.
તો સિમ્પલ ડાટા ને, વાલા એ લોકો.
અ સિમબોલા લ ગાલે પણ છેટ આટા ન
સિમ્બલ બી એમડબલ્યુ નો જ.
મર્સિડીઝ લ મર્સડ.
મર્સિડીઝનો ચાર ચાર ચકેડો જ પર ટાટા નહી, એમ.
મર્સિડીસ માર ભાઈ પેલી.
હા, હા, પેલી ત્રિકોણની, હા. સિમ્પલ એ જ આવે, હે પટાટા નહી હોય, એમ.
હા.
એવું.
હ, તો વિચારી બિચારી.
બરાબર. યાદ. મહિલા તો ગળ્યો થઈ જ્યોશે ત. એ અવી ગાડી આવી ગાડી, એમ કરતો હશે.
તો અંથી ઉઠાઈ જવા, એ કધું હોય, લાલ ભાઈ ન બધા હતા.
લાલવ બ બેટો હતો, એ મુઠાધે. તમારે એક્ઝિટ પાછાવાનું હોય, ત્યારે આઈ કાર્ડ બતાવવું પડે.
હ, બાજુ તો, હ, એક-એક. જગ્યા હ બેસે ને, એ બતાવું પડે ઈન કરવા જવાનું હોય, એટલે મતલબ.
ગહી હાલતા ના અંધાદી પરિમાણ. તો આ યુનિફોર્મ તમારે ઘેરથી જ પહેરીને, જાનો તે બદલો.
ઘિેારતી
ઘરથી રૂમ પરથી, જેમ બરાબર. એ તું જો. ભાઈ એક જોડી છે, એક જોડી યુનિફોમ છે, બે બે જો એક દ કાઢો બીજો.
છ મહિના પછી, બીજું એક કાલેે.
એવું.
હા.
હ, બરાબર.
હર આઠ વાગે, જેટલા વાગે જાાવ ને, એટલા વાગે ત્યાં ફોટો નું પડેલું મતલબ. કાર્ડ નું બતાવી દેવાનું પછી પાછું પાંચ વાગે આઉટ એટલે ર્જેન તા ઈન થાય પછી હ જ તે આઉટ
આવું થાય
હા
હમ પહેલાં આવી હલો
હોલ
હાલો
અ
આવે અવાજ
આવેજ છે બોલને
હ એમ તો પેલા કઈ આવી સિસ્ટમ નથી પણ એક જનો અટેક આઈ અટેક આઈ ગેલુ ને
હા
હરે ભાઈ નું કઈ ઈન થયેલું હોલો મતલબ એ ભાઈ ગયો હશે ના કરીએ પણ એ ભાઈ એ તારે એવી સિસ્ટમ હતી ઈન આવ ની તારે ભાઈ ગયો હવાર ગયો પણ હું આજે દેખાયો નહી
હા
ત પસી સિસ્ટ અટકાયેલો મરી ગયો તો છે
તો ફરી આવઉતવારું બાદ
હા આ બધુ છે એકલા છેષ ટ મે ચાલ
બરાબ પેલા ન તું કસે એમ
હ હલો હાલો
હાલો
આવે અવાજ
હવે આવે જ છે કાનનું
ના ના ચહેરા હે માં મારામાં નહિ આવતો તારો એટલે
હજુ
હા
બરાબર તો ચાલે બીજું બધું કેક ફરવા બરવા જવાનો પ્રોગ્રામ ગોઠવાતા
હ જવાનું ઘોડે પણ નહી લો કઈ કશું કર નહી શું કરવાનું
આમથી પોરી થઇ તો ન આ કરી
તો
હમ
હ ત કાલે એવા દિવસ બગાડશે કલે કઈ કપડાં ધોશે તો હું મેં તો કપડા ધોઈ ફળ્યા બી હવ
જડે એટલે કપડા ધોવા માખ દાડો બે જોડી ધોવાના એમાં
એ તો હાર હાર ભેગા કર હે હાર
કોણ
લાગે ને કે રજા આવાની હે
હા
જે દિવસે રજા ની હોય તો તો એ ત્રણ ચાર દિવસ બે ત્રણ દિવસમાં પેલાના ભેગા કરે રજા કાઢવી છે એમની હ મેં કીધું એકલે કપડાં જ જોઈને રજા કાઢવાની
કપડા જ ધો ધો કરવાના આખો દાડો
આવું પાવડર બધું લાવવું પડે ને
અહીં લાયા જ છે ચા જ છે
જોગાણું બોગાણું જોયા ની
જો કેવ નહી
ડાયરેક હજે એવુ
ક
હા બરાબર
ધો્યો ના મારે અમે તો અરું મારે બટન તૂટેલું
આારગત ગ હમરા બાર બેઠા હમ્મ
હાલો
નાઈ લો અ ત જમવાનું હોય ને
હા
તો દહી આલે દય બધા એક વાડકી લેવાનું હોય ને અત ભરતર બે વાડકી લે કોને કીધું કે બે વાડકી દઈ લેવાનું કે
અમૂલની
ના દહી દહી બનાવે
બધાની એક એક જ આલે એવું
હ અને પછ ત્યાં આગળ નહીં ચાલે કે અમાં તમારે હું જાય તો પછી મનાય છુ કે એટ એ માનું કે આપડે શું કે
રોજ આલે કો
હા ગુલાબ જાંબુ એક મેરે તો ને
હા
કે બીજું વામ કે બધાને એક છ
લાબું વન કેં ના એ લોકો ખબર નઈ રૂમ પર જ કઈ છે
એ બહાર આને બેઠો તાબે
દાવા પર બેહિને
એ ત કે મારો અવાજ એને નઈ સંભળાતો એવું કે
હે
મારો આજ એમનામાં નહીં સંભળાતો કેમનો
તારું ઢોગલું ફેંકી દે એને કશું કામનું નહીં
અ
તુ ફ્રી ફાયર ટીજી ખા એવુ કે એ ને.
અ બેટા વલસા પડપ માલ પડ્યો કે તઈ હ લાલ ભાઈ ફોણ આવે. વરસાદ બેટા પડ્યો કે નહિ પડ્યો કે ત.
ત લાલા ન કે, સ્વીચ ચાલુ કર તો વરસાદ પડે એવું ના કઉ.
તઈ નાઈરક અમેય લો હા. પેલા ફોન આયો ને, અમિત એમ આવેલો એલે ભૂમિ નામથી.
આ
નઈ એલા હાલો હાલો એકધડા આગળ બોલ ને ક, હાલો હાલો સ છી કોડી કે બોલતા.
કોન કે એવું?
અમિત્યો તે કે હ કેમ બોલત બોલતા શીખવાડુ નહી, કે અલ
જવરુ હે.
હા
હાલો. હાલો હાલો આલો. હાલો હલો.
હલો.
રાજન.
હાલો.
કરુ હેડ પયમદા ને કયુ.
આરુ આરુ આરુ.
હ